હલો હા જય શ્રીકૃષ્ણ મજામાં
હો મજ
એટલે મારે શું એક તમે અને એક મોટ ત મમી અને તમારા મોટી બેબી અને રાધાકાકી થયા તો મારે પાંચમુ કોની સાથે વાત કરવાની છે
મનેય નહી ખબરને
હા તો ઓગણીસ તારીખે મારા સસરા જવાના છે સુરત લગ્નમાં
એ બરાબર
અને વીસ તારીખે જવાના છે મારા સાસુ બરોડા
એવું બરોડા કેમ
કાર્યક્રમ રાખ્યો છે એક
હા હા હા
કરવાનો છે તો એ કાર્ય રાખ્યો છે એમ
હા હા હા
તો એવી રીતે તે તો બે બે ત્રણ દિવસ રેશે હા બે ત્રણ દિવસે રેશે બરોડા
એવું
હા
ઠીક સારું બીજુ તો તમને થોડુંક ઘરમાં રિફ્રેશ મળશે એવું ને
હા
તો મતલબ બે જણા જોડે જોડે નઈ જાય એમ અંકલ સુરત એક એકલા જ શે એવું ને હમ
તમારા ઘર આગળ તો તાજા શાકભાજી મલી જાય નઈ
બોઔજ સરસ મળે એટલું તાજું તાજું મળે ને બજારમાંથી ઢગલા લાવવાની કોઈ જરૂર જ ના રેય
હા પન મોઘુ મલે ઘર આગળ નઇ
હા પણ મોંઘું સારું પણ તાજું તાજું તો મળે જ ને મોંઘું તો હવે વેસ હું પાંચ દસ રૂપિયાનો ફરક હોય પણ તૈયારીમાં રોજે રોજ તાજું લઈ લેવાનું તો સારું લાગે ને એમ
હા એટલું તો આપડું પેટ્રોલ બળી જાય
હા
હા
હા હા ઈજ એ ઠીક છે હા
આપણે બજાર જઈએ તો
હા અને અત્યારે તો શાકભાજી બી કેટલા સરસ તાજા તાજા મળે છે એકદમ ફ્રેશ ને હમ હમ બીજું તમે બોલો અમારે તો તમારી બાજુ બી તો સારા શાકભાજી મળે છે નઈ?
હા મારી બાજુ ભી સારા મલે છે શાકભાજી
હમ
અમારે તો ગલી ની બહાર જઈએ ને
હમ હમ
એટલે મલી જાય શાકભાજી જેવા જોઈએ એવા ફળ ફ્રૂટ ને બધું આપને જે જોઈએ ને મલી જાય. હમ એટલે કઈ વધારે દૂર જવાની જરૂર ના પડે આપણાને.
હા એ જ ને છોકરાઓ નાના હોય તો કઈ મૂકી મૂકીને જવાનું નઈ તો જોડે લઈ લઈને જવાનું એવું થાય પાછું.
તો ગલીની બાર ત્રણ સુપર માર્કેટ છે.
ઓ તો તો બધું ની સારું મલતું હશે તઇબી હં
કર્યા હું બધું જ સારું એવું મલી જાય. બહાર જવાની જરૂર ના પડે.
હા,
ત્યાં સુપર માર્કેટમાં તો કપડાં બી ખૂબ જ સારા અને સસ્તા મળી જાય આપણને.
એવું? અમારે આવું પડશે એક દિવસ મુલાકાત લેવા.
હા હા તમે આવજો હું તમને ચોક્કસ થી લઈ જઈશ.
હા હા હા.
અ તમારી બે બેબીઓના કપડા મળી જશે. અને છોકરાના કાકાના દાદીની સાડીઓ જે બી તમને જોઈએ બધું જ મળી જશે.
હા કશું કે આપણને આડવા લેવાનું હોય ત્યાં બી લઈએ તો બી ચાલે ને કા કે તો માર્કેટ મોટું છે ને એટલે ત્યાં ફાયદો બહુ હશે.?
હ તો માર્કેટ ભરાય. અને એક મેનદી કરીને છે બગીચો ત્યાં તો આવે બે ત્રણ દિવસ માટે બાર બાર થી લોકો આવે એ પોતપોતાનું સેલિંગ કરવા લઈ આવે વેચવા માટે લઈ આવે. તો એ બે ત્રણ દિવસ માટે આવે તો ત્યાં ખુબ જ સારું સારું બહાર થી આવે ને તો બહારને આપણને સારી વસ્તુ મલી જાય.
એવું.?
હા.
શું છે માર્કેટનું નામ મોલનું.?
ત્યાં ત્યાં તો એ મહેંદી બગીચો છે.
મહેંદી.
હા ત્યાં આપણને અવનવું એવું સારું સારું મળી જાય..
અચ્છા.
હમ.
હા સારું ચલો અમને અમે આવીએે તો લઈ જજો.?
હા હા હું તમને લઈ આપીશ લઈ જઈશ ત્યાં ત્યાં તો આપણને ઘરી બધી બધી અનવી વેરાઈટીઓ બી મળી જાય ખાવાનું બી મળી જાય આપ બને આપણા બાળકોને નાસ્તામાં આપવું હોય ને કશું હા કે જેમ કે ખાખરા છે બાપરીઓ છે એવા પેક કેસરી મ અલી જાય.
એવું.?
હા એવું તો કોઈક દિવસ આપણે સવારે વામાં મોડું થઈ જાય તો આપણે એવું કંઈક અઠવાડિયામાં એક વખત વખત આપી દઈએ તો ચાલી જ હ એમ.
હા એ તો જે દિવસે સૂકો નાસ્તો લઇ જવાનો હોય તે દિવસે આપી દેવાનું.
હા અમારે મારા છોકરાની નિશાળમાં કેવું છે કે જે વારે જે ક્યું હોય એ જ આપવું પડે.
હમ્મ.
એમ.
હ પણ આવે એટલું તો પછી આપણે કોઈ દિવસ પહોંચી વળીએ ના પહોંચી વળીએ. તો શું કરવાનું કોઈ દિવસ આપણે મોડા ઉઠે કોઈ દિવસ છોકરાઓ મોડા ઉઠે.
હા એમને એક દિવસ સોમવારે બાફેલા મગ આપવાના.
એવું.
હા પછી બીજા દિવસે ફરાદી આપપના.
હા હા હા.
બ ફર ફરાદી તો મારો છોકરો ખાતો જ નથી પાછું જ આવે ડબ્બામાંથી.
પણ મેડમને કહેવાનું ને ટીચ પેલી બેન ભણાવે ને એને કહેવાનું. શિક્ષકને કે તમે એને ખવડાવો મારો છોકરો ખાતા કેમ શીખશે એમ. દાંટી દપાટી કરીને બી કહેવાનું જ કે તમે એને ખવડાવો એમ.
પણ એ તો વાલી શિક્ષણ નું મેળાપ થાય એ દિવસે આપણે કહી શકીએ.
હમ્મ
એમની સ્કૂલમાં તો પાછા એમના અલગ અલગ નિયમ હોય કે અ શિક્ષકને વાલી ના મળી શકે એમ જે મિલાપ થાય ને
હમ્મ.
મહિનામાં એક વખત એમાં જ મળી શકે એવું હોય.
હમ્મ તો તમે ફોન ઉપર વાત નહીં કરતા
ના ફોન પર નહી વાત કરતી ફોન કરીને કહી દઈએ તો બી ચાલી જાય નઈ
હા ચાલી જાય ભાઈ મારો છોકરો ફળ ખાતો નથી અમે એટલા માટે તો સ્કૂલ માં મોકલીએ છીએ કે ભાઈ બધું બધું ખાતા પીતા શીખે તો તમે કેમ ધ્યાન નહીં આપતા. નહી તો આપડે પેલી આ હું કહેવાય કમ્પ્લેનની કમ્પ્લેન નોટિસ આવે ને એમાં મૂકી દેવાવાનું કમ્પ્લેન બોક્સમાં જ્યાં ફરિયાદ નોંધે ને એ બોક્સ માં નાખી દેવાની ભાઇ મારા છોકરાઓ પર તમે ધ્યાન નથી આપતા એમ.
હા
ખાતો નથી અને ડબ્બો પાછો લાવે છે એમ.
હમ્મ.
એવું કહી દેવાનું તોજ આપડા છોકરાઓ ખાતા શીખે હા હમ્મ ઠીક છે બીજું
તો પછી એવું હોય એક દિવસ તો ભાતની બધી આઇટમ હોય. પુલાવ ઇડલી ડોસા
હમ્મ હમ્મ.
એવું બધું લઈ જવાનું હોય તો પછી એમાં આપણે
છોકરું શું બધું ખાતા શીખી જાય ને એમ.
ખીચડી આપી દઈએ તો બી ચાલી જાય.
એવું
હં ખિચડી હોય કે પુલાવ હોય એવું કઈ આપી દઈએ તો પણ ચાલી જાય.
તો સારું ને એ બાને તો મિક્સ દાળ માં નાંખી ને અડધા કપ જેટલુ આપણે ચોખ્ખા નાખીએ ને બધી મિક્સ દાળ નાખી દઈએ. એ બાને છોકરાને પ્રોટીની મળે ને બધી દાળ ન ભેગી ને.
હમ્મ.
દાળની ઈડલી બનાવી નાખીએ તો બી ચાલે ને એવાને છોકરા ખાય ને એમ.
હા.
હમ્મ.
અને વખાવેલી ખીચડી બનાવી દઈએ તો બી ભાવે તુવેર ની દાળ વાળી.
હા સરસ લાગે છોકરાઓને ખાતું આમ
બનાઈ દઈએ યા ડુંગળી વાળી પુલાવ બનાઈ દઈએ. તો ખાઈ લે. અલગ ડબ્બી માં થોડું દહી આપી દઈએ.
કેટલુંક છોકરાઓ કેટલા સવારે કેટલુંક સવારે છોકરા બિચારા કેટલુંક સવારે જાય વેહેલા તો ભૂખ ના લાગે આવતા આવતા એ લોકોને બહાર એક વાગી જાય. પાછું અમારે તો હમણાં છે ને આ શું થું છે આ આ રસ્તો બંધ થઈ ગયો છે ને એ કોઈ છોકરો બચારા ને એટલું ફરી ફરીને જવું પડે. અડધો કલાક વહેલા અને આવતા અડધો પોણો કલાક એ લોકોને મોડું થેઈ જાય એટલે ઠાળવાના વેલા ને આવે ભી મોડા છોકરાઓ એટલે કેટલા હેરાન થાય ગા છે. અને પાછું અઢી વાગે એટલે ટ્યુશનનો ટાઈમ થઈ જાય છોકરું બચારું શું વચ હોય રેને શું ખાય, શું પીએ ફટાફટ ફટાફટ આવે તૈયારીમાં કપડાં બદલી ટ્યુશનનું લેસન હોય તો એ કરે. નહીં તો થોડી વાર માંડ આમ આડા પડે બિચારાને પાછું ઉઠાડવાનું ચાલું ચાલો ચાલો ટ્યુશનનો ટાઈઇમ થઈ ગયો એમ.
હા હા.
હમ્મ.
રવિવારે જ ખાલી આમ કરી શકે આરામ.
ના રે અમારે તો આજે બી ટ્યુશન છે અગિયાર વાગ્યાનું.
બરાબર કોની નાની બેબીનું?
ના એનું નથી.
મોટીનું?
ના મોટીનું બી ટ્યુશન નથી પણ છોકરાનું તો છે ને એમ.
હા બરાબર.
એટલે એ લોકોનું ઉઠું જ પડે મારે.
હા બરાબર.
એ લોકો છોકરાને તો બચારાને જપ નહી બિલકુલ નહી અગિયાર બાકી ટ્યુશન જશે સાડા બાર આવશે પછી આખી છોકરાઓ બધા ભેગા થઈને રમવા લઈ જશે ઘેર આવશે તો બે વાગશે. એવું કરી કરીને આખો દિવસ ટાઈમ પસાર થઈ જશે પછી એનો.
હા શું બનાયુ અલપહારમાં?
ત્યાં તો સોધીનો શીરો બનાવયો છે ને સેવસળ બનાય છે.
સવાર સવારમાં સેવસ બનાવી દીધું આજે તમે?
હમ્મ, બનાવી દીધું સવાર રવિવાર ને એટલે વેલું બનાવી લીધું તો પછી જેમ જેમ ઉઠે એમ એમ નાસ્તા કરાવી દેવાના. અને બે ચાર સમોસા તળી લીધા જે લોકોને જેમ ખાવું એમ ખાય કોઈ સેવ નાખે ને ને પર રગડા સમોસા થાય.
હા બરાબર હા.
બીજું?
સારું કહેવાય તમે સવારે ઉઠીને સેવસ બનાવી દો છો એ.
હા અને સોજી નો શીરો થોડો બનાયો એટલે પછી થોડું થોડુંક ખા ખાય. ચાલે.
હા બરાબર કોક ખાય કોક ના ખાય સેવસર તો બધા જ દિલ થી ખાઈ લે
હા એટલે જ ને હવે સમોસા બનાવવાનું કે છે પણ મને ઈચ્છા નહી મેં કીધું ચારસો પાંચસ એન કરતા લઈ આવો બજાર માંથી પછી ખાઇ લેજે એમ
સમોસા સમોસા તો શું શિયાળામાં ખાવાની વધારે મજા આવે વટાણા મળે ને
હા એ એજ ને
આ ઋતુમાં વટાણા ના મળે તો પછી મજા ના આવે ખાવાની શિયાળામાં બધા જ આપણને શાક બધા સારા એવા મળી જાય
ઓ હો ઠીક છે ચાલો ચાલો જય શ્રી કૃષ્ણ પાછા ફરી મળીએ હા તમારા મોલમાં અમને લઈ જજો સુપર માર્કેટમાં હા ને
એ હા હા હા
બરાબર ચાલ
હા